આકા તમ હા સંભળાય છે અવાજ આવે છે મારામાંથી રિંગ કરી? તો ના ગઈ
એટલે જ તો મે વિચાર કરુ સર નો ફન ની આવ્યો એટલે પછી ફોન માર્યો.
હા તો મેં રિંગ કરી તો મારા મારી તારામાં લાગતી જ નહી ખબર નઈ કઈક સ
રિફ્રેશ મારી લેવાનું.
હા! ચાલો વાંધો નઈ અવે ચાલુ રાખો તમારો કોલ પૂરો કરી દઈએ. શું કેઈ નવીંદા તબિયત પાણી સારું છે?
હા
હલો?
હા, અત્યારે તબીયત પાણી સારી જ છે. અત્યારે વચ્ચે નવસારી ગેલા અટા રવિવારે વળી.
તો ત્યારે તબિયત બગડેલી હતી એમ?
નારે વચ્ચે એહું કે નવસારી ગેલા હો એમ જ ફરવા.
અચ્છા! ફરવા તો મજા આવી કે ની ફરવામાં ક્યાં ક્યાં ફરી આવ્યો?
એટલે કે આમાં મંડળ તરફથી હુંકે મૂર્તિ લેવા ગેલા.
હે મંડળ તરફથી સેની મૂર્તિ?
બા્પાની
હે? ગણપતિ બાપાની અચ્છા અચ્છા ગણપતિ બાપા ની મૂ એ અત્યારે લાઈવા કે ઓર્ડર આપી આયવા ખાલી?
લાઈવા.
લાઈવા?
હા
કલર કરવાનો બાકી હશે અવે એમ?
નઈ લાઈવાને કલર કરેલી જ હોય એના પર સ્ટોન ચોાડવાના એટલે.
અચ્છા અચ્છા તેના પર સ્ટોન ચોટાડવાના. તો તે સ્ટોન છોટ
હલો
એના માટે લાગલા અવારી મોટી.
તોડ ચોઠાડવાનું કામ ક્યારે કરશો તમે.
આઠ થી આજે મંગળવાર બાપાનો વાર એટલે આથીથી શર કરવાના છે.
અચ્છા અચ્છા ત્યારે તમારી મિત્ર મંડળ કેટલા માણસો ન મિત્રં પર મંડળ
સ હોય હો સો કાંટો સ કાંટો પચાસ સિત્તેર હોય હો.
અચ્છા અચ્છા તેમાં જેવા છોકરાઓ તમારા જેવા છોકરાઓ હ. બને
મારા જે એક બેય કરતા ઉંમરમાં મોટા છે વધારે વીસ પચીસ વ વીસ તેવીસ વરસ ના.
હા તો તે બરાબર જ છે ને તારા શ કક્ષ જ છે ને. એટલે તારા ફ્રેન્ડ જ કેવાય ને એમ તોય એ બધાને બી આપડા બધા બિઝનેસમાં જોઈન્ટ કરવાનું ને એ બિઝનેસની વાત કરવાની એમ આપડા પેલા એલજીએનસ વિશે તો એલજીએનએસમાં તમારે કામ કરવું હોય તો તમે આ રીતે કામ કર. કરી શકો આવું સમજાવવાનું એ લોકોને એ લોકોને તો એટલાને ખબર બી હશે કે ડિજિટલ કોઈને આવે પૂછી જોઈ કોઈને
એવુંજને ખબર પડે પણ બહ રેયાર રે એ લોકો.
હા કે, તમારું યુવક મંડળ કે મંડળનું નામ શું?
મિત્ર મંડળ.
હે?
એક.
એક એકતા મિત્ર મંડળ. અરે વાહ, એક મિત્ર મંડળ એટલે તો, પછીસો જેટલા મિત્ર મંડળ લોકો અત્યારે કોને ત્યાં મુર્તી મુુકી?
હે?
કોને ત્યાં મૂર્તિ મૂકી?
હમે શું ક મંડળ તરફ મંડળે.
હ મ હા પણ કોઈના ઘરે મૂકી હશે ને અત્યારે.
નહીટા મંડપમાં જ હો રે.
અચ્છા અચ્છાા મંડપમાન, હા ટ્રોલી પર છે. હા એ તો કોઈની ઘરે ના મુકાય ને, તો
મો તે પાછી મોટી ને, એ વક સાટ નશ સાટ એ છે.
સાત હજારન
સાઈઠ થી એસી એમ.
અચ્છા અચ્છા સાંઠી સી હજાર.
એટલું કેટા છે ઘરી એ લોકો. એક્ઝેટ ભાવ મને ભી નહી ખબર.
અચ્છા તો એવું જાણ જાય ને તો પૂછી આવવાનું તો ખબર પડે, ને કેટલા ફૂટની?
એ તેર સરાબાર એ છે.
તેર ફૂટ ઊંચી, હમ હમ હમ હ
તે આઠ ચૌદ છે અરે.
ચૌદ ફૂટ ઊંચી એટલે જોરદાર કહેવાય હમ. તે બધા ગ ગણપતિ ગણ હે?
ઇન્સ્ટાગ્રામ પર અત્યારે વાયરલ જ છે અમે, અમારી મૂર્તિ અત્યારે. વિક્ર મડળ સચ મારો ને એટલે બતાવી દે.
હું વા છે પછી, ગણેશ ચતુર્થી દિવસે આજ આવશે ને મૂર્તિ? જ-
હ. એજ આવશે પને હ સ્ટોન ચૂટાડે ને મસ્ત સજાવાના છે એ હજી.
અચ્છા અચ્છા એવું કરવાનું ત પછી, અત્ય્યારે મૂકી દીધ તો તેનું હસ ના રહેશે.
હમ.
તો સાચવાવા માટે રાખ માણસ રહીનેમે મંડળ.
હા એ તો એ એ તો સાચા અસર ફરવું જ પરંતુ બધા, કે ઇન્સ્ટાગ્રામ કામ એના પર બધા જોતાથઈ ગયા તો તો પછી, આતો જોઈ લ જ એમ થશે એમ કેવા માંગુ.
એ તો ખાલી જોયેલી છે તે જ હજી તોને હજી કરવાના સરપ્રાઈઝ કરવાના એમ.
ચતુર્થી ક્યારે છે કઈ તારીખે આવે?
એ ઓગસ્ટમાં છે અને સપ્ટેમ્બર માં છે એટ.
એવું સપ્ટેમ્બરમાં એ પક ખબર સપ્ટેમ્બરમાં છે. હા હા સપ્ટેમ્બર સુધીમાં આપડે બિઝનેસમાં ઘણું કમાઈ લઈએ ગણપતિ બાપા ને કેવું કે ગણપતિ બાપાને કેવું કે સપ્ટેમ્બર માં ગણેશ ચતુર્થી છે તો આપ પણને ખુબ ફળદાયી નીવડે આવેને એટલે આપડી ઈન્કમ ઘી જવી જોઈએ દર મહિનાની ઈન્મ તારી જવી એવું મારુ પ્લાનિંગ છે. દસ હજાર રૂપિયા બી તું કમાતો થઈ જાય દર મહિને તો તારું ગણપ પતિ બાપા મે લાવેલો સાર્થક ગણપતિ બાપા ને બહુજ પ્રાર્થના કર કે દસ હજાર રૂપિયા ની ઈન્કમ મારી દર મહિને ચાલુ થઇ જાય ગમે તે ગમે હા મહેનત કરવા હું તૈયાર છું ગણપતિ બાપા ને કહેવાનું અને તું કોલેજમાં જશે
ટામે કર રહ સર ડુંગળી વા જ છો સર
હું દાહોદ છું, હું બાર છું, હવે હુ હું રહું છું દાહોદ એમ અમારે તો વાઈફ ની ત્યાં ગવર્મેન્ટ જોબ એટલે આખું ફેમિલી ત્યાં અમે ટ્રાન્સફર થઈ ગયલા હવે રીએ
એટલે બધું ઓનલાઈન તમને ગાઈડન્સ મળશે જોએ તો માણસ મળશે હા હું સેમિનાર લેવા આવુ આ રની રબિ એ બી વલસાવ્યો હતો ફટ દઈને સેમીનાર લઈને જતો રહ્યો એમ
હા
નીકળવું પડે એમ એટલે એટલે તો પિંકીને કોલેજ કરાવી દીધું જોયું ને હવે તમને કીધું કે પીંકી કીધુંને હમ
કલેજમાં સા સામંગળ જવાનું બેને
હા હા તો હવે એ મેં છોડી દીધું બેનની વાત પિંકી ની કરી દીધેલી હતી તો હવે એમને લાગી ગયુ તો એમ એટલે આપડી સાથે મે તારા નાના ને કીધેલું છે આપ સંકળ્યાલા રશો ને એટલે ખુબ પ્રગતિ થશે હવે જેવો તું કોલેજમાં જશે ને બીકોમમાં ફર્સ્ટ યરમાં એટલે તારી ઇન્કમ દસ હજાર રૂપિયા દર મહિને થઈ જ જવી જોઈએ કેવી રીતે તે તુંની વિચારશે ભગવાન તારી તને કેવી રીતે ગોઠવી આપવાના આ બહુ મોટો ચાન્સ તને ભગવાને આપી દો બીકોમ કોલેજ ક્યારે શરૂ થવાની?
એ તો સેપ્ટેમ્બર કતા ઓગસ્ટમાં. ચાલુ થાવાની ઓગસ્ટમાં ચાલુ થાય લગભગ. એકજ સેમ વન નું મોસ્ટ ઓફલી ઓગસ્ટ થી ચાલુ થાયને સર? એટલે.
અત્યારે આલુ તો સોમવાર થી ચાલુ થઈ ગયયો આટ્સ વારાનું આટ્સ વાળા નું સોમવાર ઠી હ તું તપાસ કરતો રહીજે તરફ હ હા એટલે જો આવતા મહિના થી ચાલુ થઈ જશે એટલે ત્યારે ફટાફટ બધા સાથે દોષતી કરવા જ માડવાની એટલે જે દીવ સે તારું કોલેજ ઉઘડે એટલે મને કહી દેજે તારુ બી કોમ માં આવીને હું સેમિનાર લેવ છું બીકોમ કોલેજ ના બધા એફોયસ વાળા ના હામભળજે. હાલો ને એટલે તને લીડર બનાવી દેવાનો. હું હું સેમિનાર આવીને લઈ જવા પ્રિન્સિપલ ને કઈ ને બીજા બધાને જોડવાની જવાબ દારી તારી સમજી ગયો? એટલે આપ પડું ગ્રુપ તરત મોટું થઈ જશે. અ તને આઈડિયા આવી કે હું શું કેવા માંગુ તે હુ. એટલે તારે અત્યારે તારી પાસે ગ્રુપ ના બને તો ચિંતા નહી પરંતુ અત્યારે તું બધા સાથે જોડાઈને કામ કરવાવામાં. હમજી ગયો? એટલે આપણું એલ જી એન એસ નો પ્રોગ્રામ એવો છે કે તે સો બસો રૂપિયાથી પણ કામ કરશે એટલે ખુબ આગળ વધશે. તો એવા બધા કોલેજના સ્ટુડન્ટારી અડરમાં જોઈન્ટ થઈ જશે. હા.
હા.
અત્યારે ભાવ ઓછો છે એટલે અત્યારે બધાને અત્યારે એન્ટ્રી કરવા માટે બહુ જ અનુકૂળતા છે. એટલે ખુબ કોઈ ના આવી શકે. જોયા કે ભાવ આજનો શું ભાવ હતો જોયો?
આજ અત્યારે નથી જ અ ફોન રિસેટ માઈરા છે ને લોગિન કરવાનું છે.
ઓકે તો જોતો રેજ રોજ ના રોજ ખોલીને જોવાનું ને એક બે ફ્રેન્ડને રજૂઆત કરવાની અત્યારે તમે પાંચસો રૂપિયા, બસો રૂપિયા ઇન્વેસ્ટ કરશો ને તો તે તમને બે વર્ષ પછી ચારસો રૂપિયા ઇન્વેસ્ટ કરશોને તો બે વર્ષ પછી બે લાખ રૂપ થશે એમ કેવાનું એટલે ચારસો, પાંચસો રૂપિયા કોઈ બી ઇન્વેસ્ટ કરે. તો બોલે હા એટલે બોલે તેના બોર વેચાય. આ દુનિયામાં તું અંદર ખોલીને જોઈ જ ની જાણે જ ની બીજાને કે જ ની તો કાથી આગળ વધે. એટલે હવે આપડી પાસે બે પ્રોજેક્ટ થઈ ગયા એટલે તારી ઇન્કમ દસ હજાર રૂપિયા દર મહિને કરવાની છે. તારે હા મંથલી પેલા દસ હજાર આવે તો પછી વીસ હજાર થાય પછી ત્રીસ હજાર થાય સમજી ગયો ને? તો તારે મંથલી તારો તારી પપ્પા પાસે એક બી રૂપિયો માંગવા નહી પડવો જોઈએ આ વર ષ થી, સમજી ગયો ને? કોલેજમાં જતો થ્યો એટલે તારે જ તારા પૈસા કમાવાના છે. આ વસ્તુ યાદ રાખ. હમ્મ.
હમ્મ.
એટલે આ રીતે તારે કામ કરવાનું તો તારું કામ થાય. સમજી ગયો? એટલે તું જેટલા લોકો સાથે દોસ્તી બનાવશે વધારે લોકો સાથે દોસ્તી બનાવાની વધારે, લોકોને પ્રોજેક્ટની અંદર જોડીશું તો જ આપણે આગળ વધીશું. કેમ કે અત્યારે આપણી પાસે લાખ રૂપિયા રોકવા વાળું